હા, ભાઈ શું કરે? હા, બરાબર જયમાં કે બાકી?
જમી લીધો. બેહી જમીને બેઠો તું એ?
મે હું હવે જમીને થોડીક વાર એમ ચાલવા જેવો નીકળેલો છે.
હમ્મ બરાબર.
ત શું કે હવડે કામ ધંધા જ ચાલુ કે
કામધંધા પર તો ની જામ પણ હવે આ ખેતીવાડીનું જ બધું કર્યા કરતો છું.
હા બરોબર મેંવું હ ખેતીવાડીનું જ પકડેલું છે.
હમ્મ કેવીક ચાલે ખેતી બધું.
હમ્મ કાંઈ કેમ ચાલે હવે મારું તો આ વખતે તો બરાબર નહી આવ્યું ભાત રોપેલું હતું તે પણ બરાબર નહી ઉગેલું ને ખાતરને એવું લાખીયે આટલા વર્ષથી એટલે તેનું નુકસાન આજની તારીખમાં થીયા કરે.
કેવુંક બધું ભાત કેવુંક છે.
ભાતનું તો જરા તો પણ બહું ઓછું થયેલું છે. જેટલું થાવા જોઈતું હતું તેટલું ન થયેલું.
હમ્મ મારું બી એવુંજ છે. મેં તો પેલું છાણ્યુ... ખાતર ને એવું લાખતા તો બી ખબર ની ભાતે જ ની
છાણ્યું ખાતરમાં કેવું કે આજે તમને ની આયવું પણ અમુક અમુક વર્ષ જતા શું કે તમને એ ફાયદો કરશે. કારણ કે અમે પેલે... કા જે બી ખાતર પેલું ખાતર લાખતા. તો કેમિકલ વાળું તો આજની તારીખમાં અમે છાણિયું ખાતર કરીએ કોઈ પણ જેૈવીક ખાતર કરીએ તે અમને કામ જ ની લાગે.
બરાબર મારે તો હવે ખબર નઈ ચોમાહું પતે ત્યારે જોમ કાયસે તે, ખેતી તો... ભા બીજું કઈ રોપું એવું વિચારતોશે. વેંગડા વેંગડા કરું.
હમ મેં અવઢે વેંગણ રોપેલા હતા અગાડી તો, વેંગણ ખબર નહી શું થેયલું તે નાલા ઉતા ત્યારે જ મરી ગયેલા કાયતે...
હા અમારે ઘેર ના બાજુમાં બી એક એક જણા એ રોપેલુ તો... તેનું બી એવું જ થેયલું.
હમ ને વાતાવરણ પણ સારું નથી એટલે... વાતાવરણ સારું ની મળે... એટલે તેના પર હો નિર્ભર રાખે, કારણ કે અ ચોમાસું જેવું લાગે રાત થાય એટલે બહુ ઠંડી લાગે ઉનાળો ચાલતો હોય તેમાં, હદ થી વધારે પાછી ગરમી... ગરમી કેવીક ચાલે ઘેર બાજુ.
બો ગ ચાલે ડીગ્રી ને એવી ગરમી.
હમ અમારે અહીયા પણ અવડે તેતાલીસ ડિગ્રી પરું હતું, તે તેના લીધે આ અમે જે ઉનાળિયુ ભાત ને એવું રોપીયે, તેમાં પણ નુકસાન થેયલું છે.
હમ પછી પાણી ની રેઈ શ કે કે ની.
હમ પાણીની પછી રેય બધે પછી તેમ નુકસાન.
એ મોટર વાળા તો મલે ની બોરિંગ
હમ તેજ અમારા અહીયા તો શું કે સરકારી વારું પેલું મીટર લાગેલું તેના લીધે મોટર ને એવું લાખેલી છે પણ તેમાં કેવુંક સવાર ના ટાઈમે લાઈટ રહી તે તેટલા ટાઈમ ખાલી ચાલુ થાય. ને પછી કોઈદાર રેય ની રેય એવું... ત્યા કરે એટલે.
તે તેનાલી
હા, તેને. શું કરે તો અવડે ખેતીમાં શું અગાડી કરવાના. હાલો. હલો હ અવાજ આવે કે.
હા આયવો આયવો અવડે અવાજ આયવો.
હ ગામડા માં રીયે એટલે જરાક નેટવર્ક નો પ્રોબ્લેમ બી રેય એટલે.
હા ગામડામાં તો એવું જ વરી હવે પાણી નું બી તકલીફ ને નેટવર્ક નું બી તકલીફને...
હમ તો અવડે શું વિચાર્યું અગાળી ખેતી માં શું કરવાના.
ઓ વિચાર તો સે ભાત લાખલું સે તે અ ભાત કાઢીને... વિચારું ટામેટા કે એવું કંઈ લાખહુ...
હા બરાબર મે પણ જોમ હવે વેંંગણ માં નુકસાન થયેલું એટલે પાછો વિચાર તો નથી વેંગણ રોપવાનો હવે મરચાં નો વિચાર જેવો થયા કરતો છે તો મરચા બરચા રોપું.
હા બરાબર. મરચા રીપેર તો ચાલે એમ તો... કેમ કે અવે ભાવ વધહે જ. મરચાનો
બધા કારણ કે બધા વેંગણની બાજુ જોય તો મરચા બાજુ કોઈ એટલું બધું વિચાર ની આપતું છે તો પ તે હિસાબે મેં એવું ચાલુ
બરાબર. મરચા ફાયદા થાય જાણે
હમ અગાડી મેં રોપેલા ઉતા તો એક લાખ રૂપિયા જેવા કઈ નીકળેલા તેમાંથી
હમ્મ, એટલે મારે બી એવું જ વિચાર સે કઈ તામેતા બમેતા લાખું આ હેલા વેંગણા આ વેંગણા આંગડા બુલ્યા કરું પાકા હેલા અવે એમ બી નાશ જેવો થેઈ જ ગેલો છે
તો તમે શું જૈવિક ખાતર રાખેલું કે પછી રાસાયણિક વારુ
એજ મેં અમાર તો છાણિયા સા ખાતર જ વાપરીએ કેમ કે પે લું એ બધું પેલું જે ખાતર આવે ને તે બધું બગાડી લાખે બધી
હા, રાસાયણિક ખાતરમાં, હા, બરોબર. રાસાયણિક માં જ હા તો આપડે હો તેજ જોવાનું તો હારું કરતા હશે તમે જેવી ખાતરહ્યું આપણે અ આપડે અગાડી જાતા હો આપડે આપડા છોકરાઓ માટે પેલું ધ્યાન આપવાનું એટલે થાય ત્યાં સુધી જૈવીક ખાતર ઈઆપરવાનું
હાં એટલે જ તો
એ તો જ આપોને હં આપ આપડને જ પછી આગાળી જતા નુકસાન ની કરે એમ
હા એટલે જ મેં તો કુદરતી ખાતર જ લાખુ
હમ્મ, તો હવડમ મે
એના લીધે કુદરતી ખાતર લાખે ને તો જ આ ખાર આવે ને તો પછી નની મજા આવે.
હમ્મ રાસાયણિકમાં ની કામ લાગે. ને આપુને જ શરીર ને જ નુકસાન કરે.
હા એટલે જ તો. મોટા ભાગ ના પસે કોઈ લેવા બી ની કર બજારમાં.
હા એજ ખેતીમાં ઉપર નીચે થયા જ કરે હવે. શું જેવું કેમ
હમ્મ.
મેં પણ આવડે મારી જમીન ખાલી જ છે એક એકર જેટલી તો તેમાં મેં ઓનલાઈન વિડીયો જોઈ લો. તેમાં શું ડ્રેગન ફ્રૂટ ની ખેતી કરે તો તે મેં પણ વિચારતો હશે. ચોમાસું આ ચાલુ થાય ને એટલે આ ડ્રેગન ફ્રૂટ આવે. તે રૂપાનો મારો પણ વિચાર થતો શે તો તેને સારું જ કે તમે હું એકાદ વાર ખાલી જમીન મગાવવી તો કરી જવ કારણ કે ડ્રેગન ફ્રૂટમાં એટલું બધું કોઈ કોમ્પિટિશન ની મલે ને આ આગાડી જતા કેવું કે બેએક વર્ષ રહીને એનું જે ફળ આપવાનું ચાલુ થઈ જાય બેએક વર્ષ રહીને પછી એમાં સારું કમાણીઓ થાય કારણ કે તેનું એક એક ફળ તે સોસો રૂપિયા નું ને એવું કે તુ મલે.
હમ્મ, મે બી હવે તમે કીધું શે તો તમે સલાહ આપે તો બી હવે વિચા એવું વિચાર તો શે.
હા.
આવેલા માર પાક બગડી જ ગેલો સે એમ તો તામેતાની જગ્યા પર ડ્રેગન પોતે લાકો મે બી.
હા કારણ કે એ બે અમુક બેક વર્ષ સુધી આપડે ઘરે બેસવા પડ પછી બે વર્ષ પછી કેવું કે તે આપણને જુએ તેટલું આપણને પેલું મળી જાય તેમાંથી સારું આપને પેલું ખર્ચો પણ નીકળી જાય ને પછી આપણે અગાડી જોવાનું નહી રહી કે શું કરે કેમ કારણ કે એ પાંચ વર્ષ સુધી એના ફળ આવ્યા જ કરતા રહી ને તેનો ભાવ પણ સારો મળે આપણને
હમ. એટલે જગનપુટ બી લાખે તો ચાલે જ જાણે
શું કેવું.
હલો ડ્રેગન ફ્રૂટ બી લાખે તો ચાલે. એથી બી હાારી કમાણી થાય.
હા મેં તો વિચારી લીધું છે હવે ડ્રેગન ફ્રૂટ કરે તો તોમે બી બે એક કામ કરો મારુ આપ એક જ ખેત બગડીએ બંને સાત રૂપિયે ને શું અગર
બનાવે છે.
હા થોડુંક ગામડા સાઈટ એટલે જરાક અવાજ કપાય ને આવે.
હા હા હવે હ હવે આવે.
હા તો આપડે સાથે જ આપણે પાર્ટનરમાં રોપીએ તો શું ખબર પડશે કે કેવુંક થાય ને કેવુંક નહી થઈ એટ કરી જતા પછી તો અમે તમારે જુદું કરી લે ચાલે એટલે આમાં બનેયું ના ખર્ચે સારું નીકળી આ.
હમ્મ તો આપડે પાર્ટનરશીપમાં બને કરીએ રૂપિયા
હા તેના હારું જ મેં બી ફોન કરેલો હતો.
હા.
ચાલે આપડે રૂપિયા પાર્ટનરશીપને
હા.